હલો
શું કરો છે ને ભાઈ
કઈ નને હચ હો
એવું એમ વરસાદનું વાતાવરણ જવું તમારે
અમારે વરસાદ ન વાતાવરણ છે પણ એમ કે વાયરો બહુ આવે
વા એ તો બઉ એમ પવન છે એમને વરસાદ આવ જ નહી આવતો
વરસાદ બે ત દાડા પેલા આવે તો હવે ન આવતો
અમારે એવું જ છે બે દિવસ પેલા આવ્યો તો વરસાદ રાતનો વાયરો ને એવું વધારે હતું વરસાદ ને વીજળી એવું બધું થોડું તોફાન હતું હું કોઈ નઈ ખાઈને ઊ જતા
કાપી નીધતિ હૈ
લાઈટ નહં એમ હા હા અચ્છા તો વાયદો વધારે છે એટલે
ઉવે એટલે તો લાઈટ કાપે વરસાદ નું વાતાવરણ થાય
હા હા હા એટ વરસાદ તો નહી આવતો
અને તમે શું કરો
કોઈ ન ઊંજા છી ખાઈ
હમ્મ.
હા અહીંયા ખેતર આયા તા
હા.
તે
છેતરમાં શું આવ્યું
શેતમાં કોણ કપ
હા
સાત વીઘે જે કપા અને બે વીઘે જેંડા વાવા પણ હજુ ગળવાન કરીને મેલેલો વરસાદ પડ્યોય એટલે થોડું શેતર રકાય ને
હા
દ તમે જમીન વાવો કે નહી કોઈ
અમે જમીન એ વાવો ને નોકરી પણ કરો છો. વડા એમ છે કે આપડે આપડે પાટણમાં નોકરી કરીએ.
પાટણ માં તો કેટલો પગાર પગાર હારો હશે
પગાર તો હજાર ભરિયા લે હે
કોમ્પ્યુટર
ઓવે
હા હા હારુ કેવાય લો
બધા શું કહો
ટાઈમ કેટલો નોકરીનો
ટાઈમ આઠ વાગે થી પાંચ વાગે હુધી.
હા પાંચ હારુ કેવાયલો બસ આવતી છે ને તમારે તો ઘર નું સાધન લઈને જો
ઘરનું સાધન લઈ જવાનું.
હા હા પણ એતો પેટ્રોલ કંપની હાલતી હોય એટલે ચાલે છે ધેરનું સાથે લઈને જાય તો.
હમ હમ.
અતાર વરસાદ નું તો હારું બાાયક હોય તો પણ વરસાદ ચાલુ હોય તો કઈ રીતે જવાનું
હા એ તમારે કેવી સાચી વાત એટલે અત્યારે તો એવું વાતું નહિ એટલે લઈને જવાનું થાય.
હા ના એવું હોય તો એવું લાગે આપડે વરસાદ નું વાતાવરણ આવ એવો હોય તો કોર્ટ લાવી દેવાનું કોર્ટ પહેરિને જવાનું.
એવું બધું છે આપણેે થોડી સુવિધા તો રાખવાની વરસાદ
હા હ તો ચોમાસામાં તો આ રાખી જ પડે.
હમ્મ.
બોલો બોલો
તમારે આવું નહિ મારા ઘર સાાઈડ મેવન ગતિ કરવા
હમે આઇએ હો એક બે દિવસમાં કોણ અતાર વરસાદ નું કોક કોમ છે ને હાલ ખેતરનું
હમ.
કપાસને એવું યાદવાનું હતું ત્યારે હાલ તો ખેતર ઘેરનું પડે એટલે કઈ રીતે જવું
અમારે ત્યાં અમાંરે ના્યાદવાનું હોય એટલે માર મમ્મી મારા પપ્પા ની જાય એમતો સાધન લઈ ને નોકરી કરો એટલે
હા હા.
ચાલ હું તો રયવારની
રયવારની રજા તમ
ઘનો ટેકો કરાવો હતો ખેતર નો નિધિ એ તો બધું તમારે આવજતું જશે ને
હોવે તમારે આવવું હોય તો આવતાારો નોકરી આપડે સેટિંગ કરી દેહું
ના ના નોકરી તો હારું હ નઈ મેળ જમીન વાયલી છે
હા.
એટલે આવાનું હશે તમને કઈશ દિવાળી પછી પણ હા.
કાધું કે નહી
હ ખઈ ને જહિએ
બ બધા કનર સુખ શાંતિ
હવ શંત હો તમામેર ચૌ કણ
અમારે શાંતિ હે
હ હ હ આવવાનું તો ચક ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવાય
ચી બાજુ જાઉ
વાતાવરણ મસ્ત નહી વરસાત નુ
આપડ ઓમ જવાય ગિરનાર બાજુને દ્વારકા બાજુ ને એ બાજુ બધે જવાય તે બાજુ વાતાવરણ શું કે વરસાદ નું વાતાવરણ મસ્ત જોવાલાયક છે વરસાદ ની મજા આવે ત દરિયા કિનારો આ આવી ગયો એટલે
હ આપડે ગાડીએ લઈ જાવ એ તો કેજો આપડે જઈશું
હમ હ ના ના ચોક્કસ આપડે ગોઠવીએ ચલો તમારે સ્ટાફ માં કેટલા માણસો
અ સ્ટાફમાં પચ જણ
ઓ છે એમને અ સ્ટાફ વાન વાત કરવાની હાલ તો તમારે કઈ કામ તો નહીં હોય ને વરસાદ ન
ના
હા નવરા જેવા હોય સ્ટાફ વા વાત કરવાનું કે આપડે ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવીયએ
તમારે તૈયાર થવું હોય તો થઈ જ જો એમ
હ એમ પુછ લવાનું એટલે ચાલે શું કે તમારે ગાડીનું ભાળું આય જાય
હમ
અને ફળવાનું થઈ જાય
બાજ
એટલે વયથી આપડ તો જવાય દ્વારકા ઓથી રાત ની આકળીએ એટલે દ્વારકા પોહકી જએ આપડે ચાર પાંચ વાગે
ચાર પાંચ વાગે પહોંચી જઈ
હા એટલે દ્વારકા રાત રહી
હા
પહી દિવસે દ્વારકાધીશ ના દર્શન કરીને આપલા જાહ ભેટ દ્વારકા
રાતે કઈ બાજુ રોકાવાનું
રાત્ર તો આપડે દ્વારકા જ ર કઈ જવાનું હોયથી સીધું દ્વારકા જ જવાનું આપણે
દારીખ
હા શીત ત વારકા જવાનું
અને પાછા આવીશું એટલે કઈ બાજુ જશુ
પાછું આપડે એ બાજુ જ ફરવાનું
ચોટી લ જવાનું થાય ને
ના ચોટીલા પછી જવાનું
છેલ્લે
હા પેલા આપડે જવાનું અહીથી જવાનું દ્વારકા
હા
દ્વારકા થી બેટ દ્વારકા
પછી એ બાજુ એમ ને
જે દ્વારકાથી દર્શન કરી
હા
ત્યાં તો કઈ જાઉં આપડે દ્વાર કા જે રાખેલું હોય ને રૂમ એ હોજ રી જન્માઈન રાત રોકઈન પછી આપણે જાહો ત્યાથી દીવ.
દીવ થી
તું કોણ તમારા હોજ તો પરી જ જાય ફરવાવામાં કિલ્લો ને એવું.
હમ્મ.
બ્રિજ ને જોવાલાયક છે એ બાજુ સ્થળ એટલે તમે હોજ પડી જાય એટલે હવે આજે તમારે આવી જવાનું એ થી સોમનાથ.
હા.
સોમના થી એ રાતે પોકો ને એટલે તમારે રૂમ રાખી લેવાનો હોજે પોકો એટલે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ને આરામ કરવાનો. રાત્ર સોમનાથ રેવાનું અને સવારે તે સોમનાથ દર્શન કરીન આપડે ફરીન બફોર બપોરે પાહિ જમીને નીકળવાનું પાહિ ગિનર જવાનું.
હમ્મ.
એટલે શું તમે સવાર થી સોમનાથ ફરતા હોય ને
હમ્મ.
એટલે પાહિ હોજે ગિનર પોકો હોજે કઝૂમ રાખીને ઊંઘી જવાનું એટલે પાહિ બી બીજા દિવસે તમે ફરવામાં હોય.
આ તો તમાને અનુભવ હોય એટલે પૂછવું પડે ને
હા. ના ના આપડે ગેલા એટલે હા હા હા. ના ના તમે નહી ફેવરી તમે આવો હવે તો ગાડી લાવી દીધી એટલે.
હા રોડ આ
આપણે તમારી ગાડી લઈને જ જા હું તમે તમારા સ્ટાફ વાળાને વાત કરો.
હા.
શું કે હે.
કાલ જો એટલે વાત કરો.
હારુ.
કાલ તો જવાના હશો ને નોકરી.
નોકરી જવાનું જ હોય.
હા હા. એટલે કાલ વાત કરવાની હા.
તમે દિવાળી આ સાઈટ ઓટો મારવા કર સાઈટ.
દિવાળી નહી તમે ફરવાનો પ્રોગ્રામ ગોઠો તો પાહિ બે દિવસમાં આવું એમ.
હારું.
એટલે તમારે ગાડી લઈને જવાનું એટલે પાહિ તમારે ઘરે આવીઈને જ નીકળવાનું છે ને.
ઓ વે
તમારા સ્ટાફ વા તો પાટણ થી આવવા ન એટલે હું તમારા ઘરે આઈ જઈશ એથી આપડે પાહિ પાટણ થી નીકળી જહુ.
આપડે સ્ટાફ વાળા બે ત્રણ જણા ને જ લેવાના હોતા જણા નહીં લેવા.
હા એટલે એ ગાડી તો શું કે તમે ઓછા હોય ને એમ થોડી મજા આવે એમ આરામ
આપડે કમ્ફર્ટ ફીલ થવું પડે.
હા.
હમ.
એટલે તમે કાલ જોવોઓ ને એટલે તમારે વાત કરવાની રિસી ના ટાઈમે.
એક જણાને કેટલો ભાડું રાખવું પડે?
મારું તો આપડે ગણ ને તમારે ભાઈબંધ જેવું હશે જ ને. તાપ મા હતો. પાઇ છે એ તો પછી એટલે હિસાબ કરી દેવાનો આપડે જાતા તો ખાલી ગેસ પુરાવાનો.
હમ્મ.
હા પછી આવીઈ ને આપડે હિસાબ કરી દેવાનું કે આટલે આટલું
અને આપડે કન્નાન જવું હોય તો એકલા
એકલન જવું હોય તો કોણ ત્રણ ચાર હજાર નું તો અંદાજો રાખવો પડે.
એવું.
હા ગાડી તો ગેસ ની હશે ને?
હોવે.
હા એટલે ત્રણ ચાર હજાર નો અંદાજો દાખવો પડ તમારે લાઈટ આવી કે નહીં?
લાઇટ વાઇટ નહી આઈ હ જી તો.
એવું છે એમ.
તમારે તો તો લાઈટ હશે ને.
હા અમારં તો છે.
અમાર તો વાયર ઓ બહુ ફુલ
એવું છે એમ.
હોવે.
હા અત તો વરસાદ ના હોય એટલે બાર ઊંકીયએ તો ખાટલા લઈને ચાલે.
એટલે બાર જ ગયા હતાર
હા હા.
હા હા સાચી વાત ત બાર નો વાયલો સારો.
હમ.
હમ. તમે કાલ જઈને વાત કરજો તમારા સ્ટાફ વા આપડે કાલ નઈ કઈએ.
હા.
રવિવારે રાતે નીકળીએ ને તો શું કરે રવિવાર ની રાત આપડે પહોકી જઈએે ને.
હા.
તો સોમવારે તરે સવારે દર્શન થાય એમ દ્વારકાધીશ ના. હાલ તો ફોન માં કઈક જોયું તું એટલે દરિયા કિનારે તો નઈ જવા દે આપડને.
અત્યારે વરસાદ ન વાતાવરણ એટલે નહી
હા એટલે દરિયા કિનારે તો હાલ બંધ છે જવાનું ન ક આપડ ફોટોગ્રાફી કરવા દરિયા કિનારે જતા હોમ.
હમ.
ગોમતી ઘાટમાં નાતા એ હાલ બંધ કરેલું છે. વરસાદ છે ને એ બાજુ વધારે વરસાદ પાછો આપડા કરતા
હા ઈ સાઈડ દરિયા કિનારો ખરી ને.
હા. એટલે શું મજા આવે ભાઈ વરસાદ ની એ બાજુ ફરવાની.
હમ આપડા આરતી ના સમય જવું હોય પોંચ વાગે જવું પડે નઈ એ
ચોથી અહીંથીં નિકળવાનું.
આરતી ના સમયે એ દ્વારકા જવું હોય તો?
દ્વારકા આરતી સાત વાગે થાય તો કોણ સવારે.
તમે તો વાત સાંભળ હતી કે પહોચ વાગે થાય.
ના મું એક વાર જોયો તો ને
હા
તે સવારે સાત વાગે આરતીના ટાઈમે મને દર્શન કરવા મળ્યા તા.
હમ
અહીંથી રાત ના જયા હતા એટલે કો રોકાણ હતા અમે ત્યાં દ્વારકા રોકાણ હતા એટલે સવારે નાઈ ધોઈ ફેરર્સ થઈને
સીતા મંદિરે દર્શન કરવા જયા ત સાત વાગે જે અમા દર્શન થયાતા આરતીના. એટલે સવારે આપડે સાત વાગે દર્શન થાય મંદિર ના.
આ તમે તણ આ સ એક બાજુ ઓટો મારો ઘર બાજુ હવે. હા.
તમારે સ્ટફવાળા શું કે એટલે આજ તો બુધવાર થયો ને?
હહ
ગુરુ, શુક્રને શનિ આ તો મું શુક્રવારે જેવું આવું એટલે શું શુક્રવારે સાંજે આવું એટલે શનિવારનો દિવસ તો તમારે ઘર જવું મેમાન ગતિ
હહ
અને પહિ રવિવારે રાતે આપણે નીકળી જશું.
સારું.
ચાલે ન?
હહ
એટલે તમે કાલ જોઓ તો વાત કરજો સ્ટાફવાળાને કે હાલ તમારે ભાડું કઈ આપ વાનું નહીં?
હહ
તો સેલ્લે પછી હિસાબ કરશું આપણે ગેસ પુરાઈને.
હારું સારું હહ
બોલો બીજ